છો માં સજ્તે હપ્તા ઓ આપણો ટોપિક શું છે આજનો
સાંભળો તો જોઈ શકી યુગમાં અત્યારે તમે જોતા હશો કે અત્યારે ફાઈવજી જેવી ઇન્ટ જોત થી ચાલી રહી છે તો પેલાના સમયમાં જયારે ટુ જ હતું થ્રીજી હતું. ખુબ જ સ્પીડ કેવાય કે ખુબ જ સ્લો હાલતી હતી એટલે અત્યારે જે ફાઈવજીની જે ઇન્ટરનેટની જે સ્પીડ આવી ગઈ છે તો એમાં સર કાર છે તે ખુબ જ સારા એવા અ ખુબ જ નજીવા ભાવે છે તે રિચાર્જ પ્લાન થતા હોય છે એટલે અત્યારે દરેક લોકો છે તે ફાઈવ જી ઇન્ટરનેટ સ્પીડ છે તે અનલિમિટેડ ડેટા યુઝ કરી શકે છે એટલે એક પ્રકારે કહી શકાય કે અત્યારે લોકો છે. ખુબ જ સારી રીતે. કહી શકાય કે લોકો અત્યારે ઈન્ટરનેટ નો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે ઈન્ટરનેટ ની વાત કરીએ તો અત્યારે અ ઘણી બધી એવી કંપનીઓ છે કે જે દરેક અત્યારે ફાઈવ જી પ્લાન છે તે. ખુબ જ નજીવા કિંમત સાથે દરેક લોકોને છે તે ફાઈવજી પ્લાન છે તે પૂરો પાડે છે જેમ વાત કરી કે. અત્યારે દરેક લોકો છે તો અત્યારે દરેક લોકોની વાત કરે કે. અત્યારે ફાઈવ જી પ્લાનમાં અ ઇન્ટરનેટ છે તે અનલિમિટેડ નું જે. જીવો છે બી એસએનલ છે. વીઆઈ છે પછી એરટેલ છે તો ઘણા બધા એવા. જે કંપનીઓ છે તે દરેક અ રીતે ઇન્ટરનેટની જે. સ્પીડ છે ખુબ જ આપે છે હવે ઇન્ટરનેટની સ્પીડ ના કારણે ઘણા બધા નુકસાન પણ થતા હોય છે. જેમ નુકસાન ની વાત કરે કે અત્યારે નુકસાન ની જોએ તો ઘણા બધા એવા આકાશમાં જે પક્ષીઓ હોય છે કે જે ઇન્ટરનેટની જે સ્પીડ હોય જે એના જે તરંગો હોય છે અથવા તો વ્યવસ કહી શકાય કે જે. પક્ષીઓના કાનમાં જતી હોય છે જેના કારણે પક્ષીઓ મૃત્યુ પામતા હોય છે એટલે પ્રકારે કહી શકાય કે ઇન્ટરનેટ છે. એ ખુબજ નુકસાનકારક છે, એટલે પક્ષીઓ માટે કહી શકાય. ખુબ જ હાનિકારક છે, એટલે એ પ્રકારેજો. સરકાર આના વિશે કરશે તો ખુબ જ તકલીફ પડવાની છે, તો આના વિશે તમે શું કેશો.
હુ, હા બરોબર છે, તો કે. જે રીતે તમે જે વાત કરીકે પેલાના સમયમાં તો કંઈ આવું ફોરજી. ફાઈવજી નેટવર્ક હતું, નહીં પેલા તો ટુ જી સુધી આવતું વનજી અને ટુજી તો. પહેલાં ટુજી નેટવર્ક આવતું તું એટલા માટે આપણે સારી રીતે નેટવર્કની સ્પીડ આવતી ન હતી, પરંતુ પેલા બધા લોકો પાસે એટલા પ્રમાણમાં જે એન્ડ્રોઈડ સ્માર્ટફોન જે છે, એ નહીં. એટલે પેલા એટલા બધા નેટ. ની પણ જરૂર પડતી ન હતી, પેલા તો શું હતું કે ખાલી લોકો જે છે, ફોનનો ઉપયોગ માત્ર ને માત્ર એકબીજા સાથે જે. કોલપર વાતચીત કરવા માટે કરતા હતા. અને અત્યારે તો લોકો જે. છે એ સ્માર્ટફોન નો ઉપયોગ બહુ વધારે કરે છે. અ એકબીજા સાથે વાત કરવા સિવાય પણ જે. છે, ગેમ રમવા માટે પછી એન્ટરટેનમેન્ટ માટે મૂવી જોવા માટે. પણજે છે, સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તો અત્યારે તો આપણે વાત કરીએતો અત્યારે એટલું બધું ડેવલોપમેન્ટ થયું છે. કે ટુજીથી લઈને પછી થ્રીજી થ્રી જીમાંથી પછી પાછું ફોરજી. અને પછી ફોરજીમાંથી અત્યારે હાલમાં વાત કરીએ તો અત્યારે તો ફાઈવજી પણ આવી ગયું છે. અને ફાઈવ જી માં આ. જે એમ ગણીએ તોકે સાડી ત્રણસો રૂપિયામાં જે છે. તે અનલિમિટેડ ફાઇવજી ડેટા પણ આપવામાં આવે છે. અને અત્યારે કોઈ કોઈ કંપનીઓ તોજે છે, એમણે સિક્સજી પણ લોન્ચ. કરવાની તૈયારીમાં. હા ચાલી રહી છે, તોજે આવનારોજે સમય જે છે, એમાં અ જે સિક્સજી નેટવર્ક જે છે, એ પણ આવવાની ઘણી બધી શક્યતાઓ જોવા મળી રહી છે, તો આ રીતે આપણે વાત કરીએ કેજે આ નેટવર્ક જે છે, એ દિવસેને દિવસે અપડેટ થતું જાય છે, અને ઘણા નવા નવા અપડેટ આવતા જાય છે, અને જે નેટવર્ક જે છે. એ વધુ અફેક્ટિવ અને સ્ટેબલ બનતું જાય છે, અને હા, એક એવા એરિયામાં જે નેટવર્ક છે. એ પ્રોવાઈડ થવાની શક્યતાઓ જે છે, એ વધતી જાય છે, અને હાલમાં તોજે એવા પણ ડિવાઈસ આવી ગયા છે, કેજે ડાયરેક્ટલી ટાવર સાથે કનેક્ટ નથી થતાં. ડાયરેકલી સેટેલાઈટ સાથે વિધાઉટ ટાવર કનેક્શન તે કનેક્ટ થાય છે. જેના કારણે ખુબ જ સારો એવો ફાયદો થયો છે, કારણ કેજો આપણે કંઈ કોઈ એવા અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોઈએ છીએ, તો આપણે આજુ બાજુમાં ટાવર નથી, હોતોતો આપણી પાસે જો આવો સ્માર્ટ ડિવાઈસ હોય તો આપણે ડાયરેક્ટલી સેટેલાઈટ સાથે કનેક્ટ થઈ અને ઇન્ટરનેટ મેળવી શકીએ છીએ. તોઆ રીતે જે અત્યારે આધુનિક યુગ છે, તો આમાં જે ભાઈ ઇંટરનેટ જવાય છે, ને છે ને બહુ આગળ વધી ગયું છે. તોઆ રીતે તમારું શું કેવું છે?
બિલકુલ, બિલકુલ તમે જેમ વાત કરીકે અત્યારે ફાઈવજી ઇન્ટરનેટ નો જમાનો ચાલી રહ્યા છે તો અત્યારે કહી શકાય કે ઇન્ટરનેટ છે તે સેટેલાઈટ દ્વારા પૂરું પાડવામાં આવે છે, કેમ કે! પૃથ્વીની ઉપર એક ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે, જેના કારણે એક સેટેલાઈટ છે, તે ઉપર છે તે ગોઠવવામાં આવેલી છે. જે સટેલાઈટ માંથી કહી શકાય કે દરેક સમગ્ર ભારતમાં એક નાના નાના ટાવરો છે તો એ ટાવરો સીધા કનેક્ટેડ એ સેટેલાઈટ સાથે થયેલા હોય છે, એટલે એ સેટેલાઈટથી અ દરેક જે ટાવર હોય છે, એમાં ઈન્ટરનેટ પૂરું પાડવામાં આવે છે એટલે ઈન્ટરનેટ પૂરું પાડવામાં આવે છે, જેના કારણે ટાવર ની નજીક જે પણ વ્યક્તિઓ રહેલા છે, અથવા તો જે પણ વ્યક્તિઓ ટાવર ની નજીક આજુબાજુ રહેતા હોય છે, તો એ દરેક વ્યક્તિને સારી એવી ઇન્ટરનેટની જે સ્પીડ છે ખુબ જ સારી આવતી હોય છે. અત્યારે તો સરકાર છે એ આપણને કોઈ પણ તમે ઘરની અંદર તમે જો ઇન્ટરનેટ માટે કોઈ પણ તમે ટ્રાઉઝર મુકાવો છો તો એ ટ્રાઉઝર માં પણ તમને સરકાર છે. સબસીડી આપે છે, એટલે દરેક વ્યક્તિએ જો ઘરમાં ફેમિલીમાં દસ પંદર લોકો રહેતા હોય છે તો રિચાર્જ ના જે પૈસા છે, ખુબ જ વધારે થઈ જતા હોય છે એટલે દરેક લોકોને જે રિચાર્જ છે તે પોસાતું ના હોય છે એટલે કે દરેક વ્યક્તિ છે, તે રિચાર્જ કરવા માટે કેપેબલ નથી. એટલે દરેક વ્યક્તિ એ ઘરે ઘરે રાઉટર મુક મુકાવ દેવા જોઈએ જેના માધ્યમથી જે પણ આપડો જે નાણાંનો જે બગાડ થતો હોય છે ઓછો થશે અને સમય નો બગાડ પણ ઓછો થશે ખાથી માત્ર ને માત્ર આપડે ખાલી છે તે કોલિંગ વાળું રીચાર્જ કરાવવાનું રહેશે. એટલે. જે પણ ઇન્ટરનેટ ની જે સ્પીડ છે એમાં ખુબ જ સારી એવી આવે છે, એટલે દરેક વ્યક્તિએ આ વિષય ઉપર ખુબ જ ઊંડાણ પૂર્વક છે, તે એમાં ભાર મૂકવો જોઈએ કેમ કે અત્યારે જે ફાઇવજી ની જે સ્પીડ આવે છે અત્યારે દરેક લોકો ફાઈવજી ની પીડ નો ખુબ જ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે કેમ કે. અત્યારે ઘણા એવા જે લોકો છે કે જે ફાઈવજી નો ઇન્ટરનેટની જે સ્પીડ આપે છે એમાં દરેક લોકો છે તે સારી રીતે આગળ વધી શકે. એટલે દરેક લોકોએ આ પ્રકારે ઇન્ટરનેટની સ્પીડ ના મધ્યના. કારણ દરેક લોકો એ. અત્યારે ઇન્ટરનેટ નું જે પણ કાર્ય ચાલુ રહેલું છે તો એ દરેક વ્યક્તિ એ. ઇન્ટરનેટ યોગ્ય રીતે યુઝ કરવું છે તો દરેક વ્યક્તિ. તિની મારી અપીલ એજ છે કે ઇન્ટરનેટ જો યોગ્ય રીતે યુઝ કરવામાં આવે છે તો. મોબાઈલ પણ સારી રીતે ચાલશે કેમ કે ઇન્ટરનેટ જો સારી રીતે નહી ચલાવા. મારે તો ઇન્ટરનેટ ઘણા બધા ગેરફાયદા એ છે કારણ કે વરસાદ જયારે પડે છે ત્યારે ઇન્ટરનેટ છે તો ખુબ જ ધીમો પડી જતું હોય છે. તો એના વિશે તમે શું જણાવશો?
ના હા તો બરોબર છે કે તમે જે રીતે જે વાત કરી કે જે. ઇન્ટરનેટ જે છે એ અત્યારે ખૂબ જ ડેવલપ. થઈ રહ્યું છે અને અત્યારે ફઇવ જ ઇન્ટરનેટનું જે છે. એ યુગ ચાલી રહ્યો છે અત્યારે. ખુબ જ હાઈ સ્પીડ વાળો ડેટા આપણને અવેલેબલ છે. અને તમે જે રીતે કીધું કે અત્યારે જે રિચાર્જ છે જે છે એના પૈસા ખુબ જ વધારે થતા હોય છે. કારણ કે જે પરિવારમાં બધા લોકો પાસે અત્યારે સ્માર્ટફોન હોય છે. તો દરેક વ્યક્તિ દીઠ આપણે સાડી ત્રણસો રૂપિયા ગણીને ચાલવાનું હોય છે.
આ રીતે એક જે રિચાર્જ માટે મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે તો તમે જે રીતે કીધું કે આપણે ઘરની અંદર એક ટઉટર લગાડી અને આપણે શું કેહેવાય કે બધાની માટે એક જ રિચાર્જ દ્વારા સારી એવી ઇન્કમ મેળવી શકે. છએ તો આ રીતે એક જે રિચાર્જ જે છે એ સસ્તું પાડી શકાય છે આનું. પોલ્યુશન છે. અને હાલમાં તમે વાત કરો તો. એવા પણ સ્માર્ટ ડિવાઈસીસ નીકળ્યા છે જે ડાયરેક્ટલી ટાવર સાથે કનેક્ટ નથી થતા. સીધા વિધઉટ ટાવર તે ડાયરેક્ટલી સેટેલાઈટ સાથે કનેક્ટ થાય છે. તો જેના કારણે શું થાય છે કે આપડણે મની લો કે કોઈ ઓછા ડુંગરા પર ચડેલા છીએ. અને ત્યાં આ ગુગરાહ હોય તો ટાવર ના હોય તો આપણે ડાયરેક્ટલી છે ને આવા સ્માર્ટ ડડીવાઈસીસ દ્વારા ડાયરેક્ટ સેટેલાઈટ સાથે કનેક્ટ થઈ અને ડુંગરા પર પણ નેટવર્ક મેળવી શકી છીએ. તો આ જે આવા આવા ડિવાસીસ જે છે એ પણ અત્યારે ઉપલબ્ધ છે તો જે આ નેટવર્ક જે છે અત્યારે ડેવલોપ થઈ થઈ. અને ખુબ સારી રીતે વિકસી. થયું છે તો આ રીતે આપણે જે નેટવર્ક ના ટોપિક છે એના પર. ખુબ સારી રીતે વાત કરી છે. અને આપનો ટોપિક પૂરો થાય છે આપ બીજા ટોપિક પર ફરી મળીશું.
ચાલો મળી.